બેન, જય શ્રી કૃષ્ણ.
હલો.
જય શ્રી કૃષ્ણ, બેન. હાડો. આવાજ નથી, આ.
હા જય શ્રી ક્રિષ્ના, બી આતો.
કે આ કેમ. સમજામા.
હા, મજામા છ.
હા. અ શું થાય છે તમારા બે ત્રણ દિવસે ફોન નથી આવતોું?
કછ દ મારા સાસ તબિયત ખરાબ છે ને. હ ના
હા એ માટે મેં બી નથી કરવાય છે.
ના
એ માટે બીમાં ફોન નથી ક છે એમ લાગે છે. એ એમ મને લાગી લગી લગી હતી કે તમારો ફોન નથી આવતો એ માટે મેં ફોન કરી હતો સામનેથી. જ્યાદા તબિયત ખરાબ થઈ ગઈ છે.
મને હોસ્પિટલથી જ ટીમ મળી.
એમ?
હા.
શું થયું તમારી સાસને જ્યાદા તબિયત ખરાબ થાય છેને તો એમ હમ સુરતમાં હ એક જગ્યા છે મતલબ મારે નંબર દેવાનું છે તમે હ. એમ તમારી સા દેખાવો છો તો બહુત બધિયા હોય છે મતલબ એડ હોસ્પિટલ અચ્છો છે.
એ છે. મોસમ બદલી ગયા છે ને. કારણ આજે મારુ
ના આ હોસ્પિટલ છેને મતલબ બુઝુર્ગ લોકો હોય છે, ને એ માટે છે મતલબ હ એ હા ફેસિલિટી ઉપલબ્ધ છે. એ સારું હોસ્પિટલ છે તમારી સાસને લે અહી જવાનું છે, એમ સારું લાદ જાય છે એમાં
અચ્છા કા છે અવું હોસ્પિટલ.
એ પાસમાસ પાસમે છે હા તમે નંબર આપી દઉ હું તમે જવાનું છે હ
હમ સુરતમાં છે કે બારડોલીમાં
ન ના પાસમાંય છે હા ઓ તમારે નવરાત ને ની તૈયારી થઈ ગઈ છે?
હા વી તો થઈ ગય છે નવરાત્રિના
તમે નવરાત્રી બીઠાવાનું છે
હા બેઠાવાનું છે આજે મૂર્તિ લેવા માટે જવાનુ છે મને
હમ ના મારી બી ઘરમાં બેઠાવણી છે એ મતલબ નવરાત તેમાં ડેકોરેશન તો થઈ ગઈ છે મતલબ ઘરની સાફ સફાઈ થઈ ગઈ છે અ ડેકોરેશન કરું છું ને દરેક વર્ષ ડેકોરેશન કરું છું મે એ માટે ડેકોરેશ વગેરે સબ થઈ ગઈ
થઇ જશે
નવરાત્રી દિવસ મતલબવ લાવાની છે મૂર્તિ લાવવાની છે
હા એમ મતલબ કે એક એક બે તો આવતો નથી પાંચ મર્ ત્યા પાંચ મૂર્તિ લાવવાની છે એમ એક એકદા તો લવાનીના કે
હમ.
એ
મેં તો પિછલે સ પલા આપતા છે સલ સોચે છે કે એ બળ છોલાવા નજ
નામારા મારે તો દરેક વરષ બ બેઠાય છે નવરાતિ એમ ના તો મતલબ એમ ટેન્શન થાય છે કે મને નવરાત્રીમાં મારી સાસની તબિયત ખરાબ થાય છે તો મે શું કરવાનું છે. મારી ટેન્શન છે આ વર્ષ મારી સાસ આ વરષ તો મઠાવની નથી લકલી લે મારી સાસ કઈ છે કે મઠાઈ લો બઠાઈ લો આ માટે બઠાઈ લઈશ એમ તો ખુશ નથી હમ. એ તો માગ ત્યારે વર્સ બ બેઠાવાની છે નવરાત્ર
હા.
ના ના મારે તો એ વરષ બેઠાની નથી લેન મારી સાસ કહેવાળડી છે કે બેઠાયેલી છે નવરાત્રી બેઠાયલી છે નવરાત્રી એમ કઉ છું કે ઠીક છે તમારે તમારે કેટલી મૂર્તિ આવડ છે છે
પિછલી સ છોટા ને છડ છે બ બ હ બોલ. પછી ચલી જાય એ જો ક ડાયરેક્ટ પાંચ છે મૂર્તિને એક જ મૂર્તિ લાવવાના છે મને તો હોબાળ નથી.
અમારે ઘરમાં તો એક પાંચ મૂર્તિ આવડે છે તો નવરાત્ર એક હોય છે મેણ છ ફૂટ એની મૂર્તિ અને ચાર મૂર્તિ હોય છે એ ચ ચાર ચાર ફૂટેની હોય છે. એ મતલબ આખે એ નથી લાવતુંને જોડા સાથે લાવતી એમ એ માટે જોડા સાથે લાવ લાવવાનું છે. એમ તો એ કહે છે કે ઠીક છે લાવવાની લાવવાની હ તોરે ઘરમાં સ સેવા કરવાય છે કરવા વાળા હોય છે ને મારી અકેલી નથી હોય છે. મારી સાસ છે નવરાત્રીમાં મતલબ મારી બાળક હતું અને મારા સસુર હતું અને સબ મારા ઘરમાં મતલબ સેવા કરવાય છે ને તો મને ટેન્શન નથી હોવાય છે મતલબ
મારે ઘરે પડી છે.
અમારા ઘરમાં સર પૂજા કરવા વાળા હોય છે ને તો અમારે ટેન્શન નથી હોવાય છે કે શું શું કરવાનું છે મારી સાસ સુભામાં મતલબ સંભાળી લે છે પૂજા કરવા માટે અને સામને ટાઈમ હોય છે તો મારા સસુર અમારે લીએ હતું. મને ટેન્શન એ થયું હોય છે. હમ અને બાળકોને છુ્ટી હોવાય છે તો એ કરવા લે. હમ અને એટલા નવરાત્રીમાં એટના ગરબા કરવાનું હોય છે ને એના એમ એટલા ગરબા એટલા ગરબા કરવાનું હોય છે ને આ મારી દીકરી તો નવ દિવસ માટે ન નવરાત્રી ડ્રેસ લાવ છે એમ કેહે છે અમાં રોજ ના નવા ડ્રેસ પહેનવાનો છે.
હા એટના સાજો મતલબ સરસ સ જે છે ને એમ તને શું બતાવ છો એમ રોજ નયા નયા કપડાં પહેનવાનું જ કહે છે. રોજ નયો કપડો પહેનવું છે રોજ નયો મેકઅપ કરવું છે અને રોજ બાલ બનાવવાનું કહે છે. રોજ નાયા નાયા કરવાનું કેય છે. રા તમારા ઘરમાં હોય છે નવરાત્રિ મતલબ ગરબા હોય છે તમારે ઘરમાં?
હા.
ગરબ કરવા જાય છે તરે તમારી દીકરી
ગરબા કરવા માટે તો જાતા જ છે.
ના મારી દીકરી જાય છે ને રોજ મારા દીકરા દીકરી બેઈ જાય છે ગરબ કરવા માટે. એમ પાસમાં જાગા છે ને એક બ બડું ગાર્ડન છે એમ પાસમાં હ એમાં જાય છે એ મતલબ એનું જો સ્પોન્સર હતું ને નવરાત્રીનું સ્પોન્સર કરવાયું હતું એ એ જો અંકળ હતું ને એનું પાપા ન દોસ્ત હતું તો એમ પાસ મિલી ગયા હતા એને નવ દિવસ ન એમ નથી હમ. તમારે તમે ક્યાં શું જવાનું છે મતલબ બહાર જતા કે તમારા ઘરમાં હોય છે નવરાત્રિ ના ગરબા? ના એમ મારે તો ઘર ઘરમાં બી હોય છે મતલબ. મારે તો ઘરમાં બી હોય છે ને ગરવા એ માટે બી મતલબ બોલે છે નયા કપડા લાવવાનું છે.
મારે આ
હમ્મ. સાચું. પણ તમારે ટેન્શન નથી હોવાય છે કે નવરાત્રી આ બેસે છે તો મને તો બહ દુખ દુઃખ લાગે છે. નવરાત્રી જાય છે ને ખતમ હોવાય છે. મતલબ નવ દિવસ બાદે તો મને તો બડે દુઃખ હોવાય છે કે મતલબ નવરાત્રી ખતમ હો જાય છે. મને તો બધી ટેન્શન હોવા જાય છે. મતલબ નવરાત્રી જાય છે ને મતલબ ખતમ હો હોવા જાય છે તો મને તો એમ એમ લાગે છે કે નવરાત્રી એ એટલું જી કયું ખતમ થઈ ગઈ છે. હવ બે ત્રણ દિવસ ઓર રોખવાનું કહે છે.
ત્યારે તો કર અ ના છે મારે આદ વાત.
એમાં મન કન્યા માટે સામાન બી ખરીદવાનું છે. કન્યા નુ ખાણા ખાવાનું છે ને એમ એમ માટે મતલબ સોચું છું.
અચ્છા.
હા, એમ સાચું કે શું દેવાનું છે શું દેવાનું છે? એમ ખબર નથી શું દેવાનું. એમ તમે બાદ મે કોલ કર્યો હતું હમણા મારે કોઈ બોલા આવડે છે.